હલો!
જય શ્રી કૃષ્ણ! શું કરો છો.?
કઈ નઈ, આ ઘરે
આ લોકો ની સાથે અચ્છા ઓકે ઓકે બરાબર! કેમ બધા ઘરમાં કેમ મજામાં.?
જમા
હવ મજામાં એકદમ.
હમ્મ હમ્મ
મારે એવું પૂછવું હતું કે મેં અત્યારે બીસીએ લીધું છે ને તો એ કોલેજમાં મારે લેપટોપ ની જરૂર પડશે તો હું કયું લેપટોપ લઉં તમે સજેસ્ટ કરો ને મને.
ઓકે, તમારા બીસીએ માટે ચાર વર્ષ થઇ ગયા ને હવે?
હા ચાર વરસ થઈ ગયા.
હા હા ચાર વર્ષ યુઝ કરશું એ સારું જ લેપટોપ લેવાય. મારી જોડે અત્યારે આસુસ ઓકે
જે સારું હોય એજ લેવાય ને એમ
હા હા અત્યારે જો તમને યુઝ કરવાનું હોય ને આ તો રફ યુઝ કરવાનો છે, ચાર વર્ષ એટલે ચાર વર્ષ સુધી તમારે વાપરવાનું સારી રીતે બગડ બગડવું ના જોઈએ એવું લેવું જોઈએ તમારે કેમકે અત્યારે બીજા પણ આવે છ જેમ તમાર ત્રીસ હજાર સુધી આઈ જાય એમાં કેવું ચાલે ના સરખુ ખા બે ત્રણ વર્ષે બંધ થઈ જાય એમાં કઈ નું કઈ રિપેરિંગ કામ આવતું રે હા
ઓકે.
અત્યારે તો આશુશ સ્ટવ ગેમિંગ ના લેપટોપ છે ને એ સારા હોય છે, હાઈ કન્ફીગેશન વાળા હા
હમ્મ હમ્મ
એ લેવાય એમાં તમારે ત્રણ ચાર મહિને સર્વિસ કરાવી લેવાનું
અચ્છા એવું છે એમ બરાબર
સારું રે એમ
હમ્મ હમ્મ તો વાંધો નહી ને, હું જયારે એવું હશે ને મારે લેવું હશે ત્યારે તમને ફોન કરીશ તમે ચા ચાલશો માર જોડે લેવા?
હા આવીશુ
હા તો તમને ખબર પડે કેમ કે મને લેપટોપમાં હજુ એટલી બધું આમ નોલેજ નથી
હા અને કેવું તમે જોઈન કરી દીધું? એડમિશન લઈ લીધું તમે?
હ એડમિશન લઈ લીધું છે, એમને જ કીધું કે તમારે પેલા લેપટોપ ની જરૂર
હા હા લેપટોપ તો જોય જોઈશે જ
હમ્મ કેમ કે બધું જ લેપટોપમાંથી કરવાનું છે
હા હા
એટલા માટે
હા એમાં છે ને જે જે પેલા સી લેંગવેજ આવશે તમે બીસીએ જોઈન કરશો ને, પેલા સી લેંગવેજ આવશે એ પછી ડેટા સ્ટ્રક્ચર આવશે. એમાં સી લેંગવેજની જોડે જોડે એસ જી એમ એલ પણ આવશે એસ ટી એન એલ એ તમને ખાસ એસ ટીએન એલ માં સી સી લેંગવેજમાં ધ્યાન આપજો
બરાબર
જો તમારે વર્ડ પ્રેસમાં આગળ જવું હોય
હમ્મ
તો એસ ટી એમ એલ નું થોડું નોલેજ જોઈશે પછી જાવા સ્ક્રિપ્ટ, આવે પઈથન આવશે, જાવા આવશે
બરાબર પણ તો ખાસ હજી એટલી બધી ખબર નથી આવ તો તમે કહો છો એટલે મને ખબર પડી
હા, આજે સી લેંગવેજ છે, ને એ તો બેઝિક લેંગવેજ છે, એ શીખવી બહુ જરૂરી છે.
બરાબર
પાઈથનમાં અત્યારે બહુ જ કામ લાગે છે.
બરાબર છે.
હા, પાઈથન એ ઈ માં છે, ને
હા
અત્યારે બહુ યુઝફુલ છે.
બરાબર
હા, અને એની તો હા એનું તો ઘણી બધી વિડીયો પણ મળી જાય છે. હું તમને પ્લે લિસ્ટ શેર કરી દઈશ
સારું મને મોકલી દેજો ને તમે તમે પણ બીસીએ જ લીધું હતું ને
હા મે કર્ય. તું એના પછી, મેં વિષય કર્યું હતું
અચ્છા, બરાબર
હા
ઓકે.
હું તમને પ્લેલિસ્ટ શેર કરીશ તો મને ઝડપથી કે જો કયા, કયા તમારો સબ્જેક્ટ છે. એ પ્રમાણે હું તમને ગાઈડ પણ કરીશ કે અત્યારે છે. ને
હા.
જે પેલા ચાલતું હતું ને, તમારે જે સિલેબસમાં હોય એ કવર થઈ ગયુ એટલે ચાલે એવું નથી, અત્યારે તમારે બહાર થી પણ થોડું નોલેજ લેવું પડે જેમ કે, ઓલ્ડ સિલેબસ હોય તમારા સિલેબસ પણ જવું પડે સિલેબસ બહાર માં જશું ને તો, તમને સારા પ્રોજેક્ટ પર કામ મળશે? સારા પ્રોજેક્ટ પર, તમે કામ કરી શકશો
હમ
હમ એ પેલું જે હોય એ તો બેઝિક હોય આમાં તમે એડવાન્સ તને લેંગ્વેજ આવડે એડવાન્સ તમારી સ્કીલ પણ ડેવલોપ થાય
બરાબર
હા
સરસ તો, પછી હવે કઈ એવું પ્રોબ્લેમ હશે, તો હું તમને જણાવીશ તમે મને સમજાવજો
ચોક્કસ એતો મને અત્યારે પણ
હા.
કોલેજમાં જે હતું ને એ તો, મને અત્યારે પણ યાદ છે. હા ત્યાં હું જે જોબ કરું છું. ને ત્યાં પણ તમારે પાયથનમાં એકસ વાય ને ગમને તે હોય ને આઈથન નું, તો હું જોઈ લઈશ
બરાબર
અને પાઇથન ની એક બુક આવે છે.
અચ્છા
બે જીનો ટુ એડવાન્સ લ્યો એ તમને ખાસ કરજો કેમકે એમાં બધું જ મેન્શન કરી દીધું છે. તમારે પાાયથન બીજે ક્યાંય જોવાની જરૂર નથી
બરાબર
અને ગીટર પરથી પ્રોજેક્ટ પણ સારા મળે છે. હું ત્યાંથી તમારે જોય હા જેને જો મેં એક પ્રોજેક્ટ બનાવ્યું હોય, કોઈ પણ. તો હું ગીટબ પર અપલોડ કરું. તો બીજા બધાને દેખાય, તમે મારું નામર્ચ કરીને જોશો. ને, મે ઘણા બધા પ્રોજેકટ મુક્યા છે, પાંત્રીસ ચાલીસ જેટલા પ્રોજેક્ટ અત્યાર સુધી મૂકેલા છે.
અચ્છા.
હા. તમારે કઈ એમાં ક્વેરી આવે તો તમે મને મેસેજ કરશો તો હું ઇન્સ્ટન્ટન્ટ રિપ્લાય કરી દઈશ.
બરાબર.
હા.
અચ્છા ઓકે એવું છે, તો વાંધો નહી તો મને કઈ બી ક્વેરી હશે કઈ બી હશે પ્રોબ્લેમ તો હું તમને ફોન કરીશ તમ મને જણાવજો.
હા અને અમારે ત્યાં વર્કશોપ પણ આવે છે.
હા.
એ હું તમને એની લિંક મોકલી છે એમાં તમારે, ફોર્મ ભરી દેવાનું. બ થોડો ટાઈમે છે ને. એક બે બે ત્રણ મહિને વર્કશોપ આવે છે એ તમારે અટેન કરવાના. તો એમાં તમને, અત્યારે ઇન્ડસ્ટ્રીમાં શું ચાલે છે. એને નોલેજ મળશે આઈડિયા આવશે તમને. કેવું ચાલે છે, હા, મે ઘણા બધા બ્રો કશોપ જોઈન કર્યા હતા, તો અમારા કોલેજ વેકેશનમાં આવતા. અત્યારે હવે કંપની પણ કરી રહી છે ઓર્ગેનાઈઝ.
બરાબર.
હમ વર્કશોપ તમે જોઈન કરશો ને તો ઇન્ડસ્ટ્રી નોલેજ આવશે, આઈડિયા આવશે કે કામ કેવું હોય છે.
હા હા બરાબર, સારું કો છો તમે આટલું બધું મને હવે કઈ બી સમસ્યા હશે તો હું તમને જ ફોન કરીશ. પછી મારથી કંટાળી ના જતા.
ના ના ના કઈ નઈ કંટાળી જતો, અત્યારે જુઓ. અત્યારે કામ એનું જ છે, કંટાળીને કઈ મતલબ છે નઈ.
હા એ તો વાત સાચી છે તમારી.
હા, મે ઘણા બધા મારા ઘરમાં પણ મારે ભાઈ નો છોકરો છે ને. એ અત્યારે દસમામાં છે.
બરાબર.
તો એમને પાઇથન લેંગ્વેજ આવે છે અત્યારથી. તો હું એને સમજાવું છું હા અત્યારથી આવે.
બરાબર. સરસ કેવાય અત્યારથી આવડે છે તો ઉપા ઉપર જતા હવે કોઈ સમસ્યા ના આવે.
સમસ્યા ના આવે એટલે એમને કેવી આવે, ઈઝી લેંગ્વેજ. ઈઝી કોડ હા એમને સમજ પડવી જોઈએ એવું.
બરાબર. સરસ એવું આવે તો અત્યારથી છોકરાઓ શીખે.
હા, અને એને ઇન્ટરસ્ટ હા, એને ઇન્ટરેસ્ટ એમાં છે જેની આપડે એમાં આઈડિયા પણ આવે ને.
હા, એ તો છે.
જોયુ એનો ઇન્ટરેસ્ટ તો બઉ જ સારો છે. પણ એ જે વિચારે છે ને લોજીકલ થિંકિંગ વાળું છે. આમાં કોડિંગમાં કેવું તમારું લોજીકલ થિંકિંગ સારું હોય નેક્સ્ટ લેવલ તો તમે કામ કરી શકો. કેમ કે તમે અત્યારે બધા માણ બધા છે જ તમે અલગ શું વિચારો છો બીજાથી, એ અમાં મેન છે.
ઓકે. બરાબર, એવું છે એમ હમ. હમ.
એને મેં લે-ત્રણ વાર કોડ કરાયા. એક ના એક શીખવાડી દીધું પ્રોપર પછી મને એને આઈડિયા આપ્યો કે આવું કરીએ, આવું કરીએ તો ચાલે કાકા? મે કીધું હા, ચાલે. તો એને શું અંદરથી ઇન્ટરેસ્ટ આવેને ના કે હા મારે આવું કરવું છે. આવું કરવું છે.
હન, એ તો છે એને શીખવાનું ઇન્ટરેસ્ટ છે એટલે વાંધો ના આવે એ શીખી લે માણસ
હા, એમના બે છોકરા છે. મોટાનું જોઈને નાનો પણ કે હા, મારે પણ હવે કઈ કરવું છે. નાનું તો હજુ ફોર્થમાં છે. હજી તને ટાઈમ લાગશે. પણ હજી જે અત્યારે એમને કોમ્પ્યુટરનું આવે ને
હા.
એ અત્યારથી આવે છે.
બરાબર.
એટલે એમાં એવું ધ્યાન આપશે ને કોમ્પ્યુટર. મોટા ભાગને એવુ લાગશે કે ના કોમ્પ્યુટર શીખવા જેવું છે. એ કોમ્પ્યુટર પર વધારે ધ્યાન આપશે.
બરાબર છે. સરસને અત્યારથી પણ એને ઇન્ટરેસ્ટ પડે છે તો આગળ જ તો એને બી એમ એને એમ થશેન કે, હું બી એજ ફિલ્ડમાં જઉ એમ.
હા. હા, અને મોટાનું તો મેથસ પણ એટલું સ્ટ્રોંગ છે ને
હઅ.
તો એ એઆઈમેલમાં ચાલી જાય. કે એઆઈમેલમાં તમારુ મેંથસ સારું હોવું જોઈએ.
બરાબર.
હા.
એવું છે. ઓકે, ઓકે, બરાબર. સારું ચલો ન કઈ વાંધો ની હવે મને કઈ સમસ્યા હશે ન તો હું તમને જ ફોન કરીશ. બરાબર, તમ મન સમજાવજો. ઓકે. ચલો, જય શ્રી કૃષ્ણ.